હલો કેમ છો
એકદમ મજામાં ભાઈ કેમ છો તમે સારું છે
હા તો આજનો આપડો ટોપિક શું છે જણાવસો
હ હ આજનો આપણ ટોપિક છે આપણે ખાસ કરીને કે આ એઆઈ છે જેનું ફૂલ ફોર્મ આપણેે જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થાય છે આપણે એના વિશે આજે એક વાત કરી રેવાના છીએ તો આજનો આપણો ટોપિક જે છે એ એઆઈ વિશે રેવાનો છે તો હું તમને એઆઈ વિશે જેવી મને ખબર છે નાની મોટી એવી વાત કરું તો હાલમાં જે બધાય જે છે વાત કરતા હોય છે કે જે એઆઈ આવશે તો જોબ ખોવાય જશે અને કોને જોબ નહી મળે તો તે વાત છે તે તદ્દન નહી પણ અમુક રીતે ગણ ગણો તો ખોટી છે કારણ કે જે એઆઈ આવે છે અ જે એનો ક્રેઝ વધ્યો છે અને એઆઈ અત્યારે ખુબ જ ગતિથી ભારતમાં ડેવલોપ થઈ રહ્યું છે તો એ બાબતે જોવા જઈએ તો એઆઈ જે છે તે જોબ રિ પ્લેસ કરે છે મતલબમાં જે જૂના જૂની રૂઢ રૂઢિના જે કારીગરો છે જે અ અફેક્ટિવ રીતે કામ નથી કરી શકતા અ તો એઆઈ જે છે આવા ટૂલ્સ માર્કેટમાં લાવશે જે ટૂલ્સ અ જો જેને યુઝ કરતા આવડે છે તેના માટે ભરપૂર જોબ ઓપોર્ચ્યુનિટીસ છે તો આ રીતે જે એઆઈ જે છે જોબ રિપ્લેસ કરવાનું છે જોબને ડિસ્ટ્રોય નથી કરવાનું તો આ જે એઆઈ નું ફિલ્ડ જે છે એ આમ ગણો તો હ સારી વાત કેવાય કે એ ભારતમાં અત્યારે ખુબ સારી રીતે ડેવલોપ થઈ રહ્યું છે તો અત્યારે આપણે જો બીજી બધી કન્ટ્રીની વાત કરીએ તો અત્યારે સૌથીને વધારે ડેવલોપમેન્ટ એ ઇ થઈ રહી હોય તો તે અમેરિકામાં છે જેમાં આપણી કરતા ચાર થી પાંચ ગણું એ આઈ અત્યારે ડેવલોપમેડ છે અને બીજા નંબરે વાત કરીએ તો ચાઈના આવે છે ચાઈના પણ પણ ખુબ જ ગતિથી અત્યારે એઆઈ નુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ઈન્ડિયા માં આટલી હદે એ આઈ નુ ડેવલપ થાય છે છતાં પણ અત્યારે ઈન્ડિયા જે છે આપણે એમ કહી શકીએ કે બીજી બધી કન્ટ્રીઓ કરતા જે એ આઈની ફિલ્ડ જે છે એમાં ખુબ જ પાછળ હોય એવું જણાય છે તો મારું માનવું એવું છે કે જે ઇન્ડિયામાં જે છે એ ગવર્મેન્ટ અત્યારે જોકે એમાં વધારે ધ્યાન આપે આપી જ રહી છે અને મારા ખ્યાલ પ્રમાણે પણ આપવું જ જોઈએ કારણ કે જે અત્યારે જે વિશ્વ લેવલે જે કોમ્પિટિશન જે એ દિવસેને દિવસે વધતી જાય છે તો આપણે પણ તે લોકોની સાથે ચાલવું જ પડશે અને આવા આવા એઆઈ ના ટૂલ્સ જે છે ડેવલોપ કરવા પડશે તો તમારું શું કેવું છે
બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે જે એઆઈ નો જે જમાનો છે એ ખુબ જ વધી રહ્યો છે એટલે એ પ્રકારે દરેક વસ્તુ તુ છે તો દરેક લોકોને એઆઈ ની વસ્તુ સમજવી પડે છે કે શું કરવું જોઈએ એમ કેમકે શું કરવું એ વસ્તુ અત્યારે દરેક વિદ્યાર્થીના મનમાં હોય છે કેમ કે એ એની પાસે ઘણા બધા એવા સોલ્યુશન હશે કે જે આપશે એમ એટલે એ વસ્તુ આપણેે પણ સમજવી પડશે કે એઆઈ છે તો એઆઈ થી આપણે ડરવાનું નથી અથવા તો ભાગવાનું નથી તો જો આપણે એઆઈ ને ભાગશું એઆઈ થી દૂર ભાગશું તો આપણને જ ખુબ જ નુકસાન નીવડશે એટલે એવું કહી શકાય કે દરેક વ્યક્તિ એ છે તે એ ખુબ જ ઊંડાણ પૂર્વક છે તો એટલે દરેક વ્યક્તિએ એ વિષય ઉપર તો ખુબ જ ઊંડાણ પૂર્વક વાત કરવુ જોઈએ એમ તો દરેક વ્યક્તિ એ આ વસ્તુ અત્યારે જ જો કરશે તો તો આ વસ્તુ કાલે જો અત્યારે જ આ વસ્તુ કરવી જોઈએ કેમકે કાલે આ વ્યક્તિ જો આ વસ્તુ એઆઈ ને નહી સમજે તો ખૂબ જ દિક્કત પડી શકે છે એટલે એઆઈ કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જે માન માનવી દ્વારા બનાવાઈ ગયું છે એટલે એટલે અત્યારે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે અત્યારે ખુબ જ માનવી છે તો એ વસ્તુને કરવી જોઈએ એટલે દરેક વ્યક્તિ એ છે તે આ વસ્તુ ઉપર સખત અને સખત મહેનત ચાલુ રાખવી જોઈએ અને આવનારા જે બાળકો છે હ એને પણ આ વિષય ઉપર સખત અને સખત મહેનત સાથે જો આ વસ્તુ બાળક કરશે તો આ વસ્તુ ઉપર યોગ્ય રીતે કામ થઈ શકશે તો શું કેશો એના વિશે તમે
હુ હા બરોબર છે તો
જે આપણો ટોપિક છે જે આપણે એ વિશે વાત કરી રહ્યા છીએ તો અત્યારે જે આ આધુનિક યુગ છે તો આમાં જે એ જે છે અત્યારે ખુબ જ સ્પીડ મા ડેવલોપ થઈ રહ્યું છે અને આપણે પણ જે આ યુગ છે આ યુગની સા સાથે સાથે ચાલવું પડશે અને આપણે પણ જે એના નવા નવા જે ટૂલ્સ છે એનો ઉપયોગ કરતા શીખવું જઈશે કારણ કે જો આપણે તે નહી કરીયે આપણે જે બીજો જ સમાજ છે એના કરતાં પાછળ રહી જાઈશું એના કરતાં પછાત રહી જાઈશું તો આપણે જે સમાજ છે એની સાથે ચાલવા માટે અને ખુબ જ નું કામ સારી રીતે અને ઓછા સમયમાં કરવા માટે આપણે પણ જે એઆઈના ટૂલ્સ જે છે એનો ઉપયોગ કરવા માટે અ સક્ષમ રહેવું પડશે આપણે પણ શીખવું પડશે અને અત્યારે જો ગવર્મેન્ટની વાત કરવામાં આવે જો ગવર્મેન્ટ માં પણ અત્યારે એઆઈ નો ઉપયોગ સારી રીતે અને ખૂબ જ વધી રહ્યો છે અ ગવર્મેન્ટ જે છે એ પણ ઘણી બધી જગ્યાએ એઆઈનો યુઝ કરતી થઈ ગઈ છે અને જે ગવર્મેન્ટ જે છે એ એઆઈને આઆઈ નું જે સેક્ટર છે આઈટી નું જે સેક્ટર છે એમાં ઘણું બધું પ્રોત્સાહન આપ તી હોય છે અને ઘણી બધી એવી બીજી કંપનીઓ જે છે એમાં પણ એઆઈને બહ પ્રોત્સાહન આપે છે જેમ કે ગૂગલ થઇ ગઈ એમેઝોન થઇ ગઈ માઈક્રોસોફ્ટ થઈ ગઈ તો જે આવી બધી આઈટી કંપનીઓ જે હોય છે તે ત્યારે એઆઈ ને ખુબ જ સારી રીતે પ્રોત્સાહન આપે છે અને અત્યારે આપડે વાત કરીએ તો એઆઈ દ્વારા ઘણું બધું જ શક્ય થઈ ગયું છે જેમ કે કોઈ સ્ટુડન્ટ ને કોઈ ક્વેશ્ચન માં ક્વેરી છે તો તે ડાયરેક જે ક્વેશ્ચન હોય છે તેનો ફોટો પાડીને ડાયરેક્ટ એઆઈ ટૂલ જે હોય છે એમાં સેન્ડ કરે છે અને ગમે ત્યાં પ્રશ્ન પુછે એ તો અત્યારે આ જે એઆઈ ટુલ હોય છે એ ઇન જસ્ટ સેકન્ડ તે આન્સર આપી દે છે અને તે આન્સર એકદમ અફેક્ટિવ અને હોય છે કારણ કે જે એઆઈ છે તે જે હ્યુમન માઇન્ડ હોય છે એના કરતા અ વધારે અ શું કેહેવાય કે ટેમ થયેલું હોય છે એક રીતે તો અને તે ખુબ જ ઓછા સમયમાં ખુબ વધારે ચારી શકે છે તો આ રીતે જે એઆઈ ટૂલ હોય છે એ ઘણું બધું યુઝફુલ થતું હોય છે તો આમ આપણે વાત કરીએ કે જે અત્યારનો જે જમાનો છે એમાં એઆઈ ખુબ જ વિકસિત થઈ રહ્યું છે અને આજ રીતે હજી ભવિષ્યમાં પણ એઆઈ જે છે એ વધારે ડેવલોપ થઃશે એવી સંભાવનાઓ છે અને જે આવનારું જે યુગ છે એ આવનારો જે જમાનો છે એ ખાસ કરીને એઆઈ માટે સારો રેવાનો છે તો તમારું શું કેવું છે
બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે એ આઈ નો જમાનો છે ખુબ જ વધી રહ્યો છે એટલે એ પ્રકારે દરેક વ્યક્તિ એ અત્યારે એ આઈ ઉપર ખુબ જ સારી એવો પ્રકાશ પાડવો જોઈએ કેમ કે એ વસ્તુ એવી છે કે એના ઉપર જો કોઈ વ્યક્તિ છે તે વિચાર નય કરે અત્યારે તો ખુબ જ નોકરી ની સમસ્યા રહેવાની છે. ત્યારે તમને ખ્યાલ હોય તો કે આપડે જે નાસા દ્વારા જે કંપની છે તો એમાં ઈસરો છે, નાસા છે તો નાસામાં જ ત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકો છે તે નીકળી ગીયા છે એટલે એ અત્યારે કહી શકાય કે ખુબ જ દુખદ ઘટના છે એમ એટલે એ પ્રકારે કહી શકાય કે દરેક વ્યક્તિ એ છે તે આ વસ્તુ ઉપર ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે અને જો આ વસ્તુ ઉપર ધ્યાન નય રાખે તો દરેક વ્યક્તિ છે તે ખુબ જ રીતે નુકસાન સાર નીવડ એટલે દરેક વ્યક્તિ આ વસ્તુ ઉપર જો કાળજીપૂર્વક ધ્યાન નહી આપે તો મારુ એવું માનવું છે કે એઆઈ છે તે માનવીની જગ્યા તો ક્યારેય નય લઈ શકે કેમકે એઆઈ છે તે કોઈ પણ રોબોટ છે તો એ માનવી જેટલી માનવી ની અંદર જે ઈન્દ્રિયો હોય છે જેમ કે પ્રેમ કરવો કે, લાગણી કરવી. તો એ એઆઈ ક્યારેય પણ જગ્યા નય લઈ શકે એટલે કહી શકાય કે એઆઈ છે તે એક માત્ર રોબોટ છે તે માનવીને ક્યારે ઓળખી ની શકે માત્ર એ ખાલી એક્સપ્રેસ અથવા તો હાવભાવને સમજી શકે છે રોબોટ બાકી માનવી ને ક્યારેય પણ રોબોટ છે એ સમજી નય શકે એટલે એઆઈ ની દુનિયામાં અત્યારે ઘણા બધા લોકો ચેટજીપીટી ચાલે એનો ઉપયોગ કરીને પોતાના કોલેજ નો પ્રોજેક્ટ બનાવતા હોય છે તો દરેક વ્યક્તિ એ પ્રોજેક્ટ બનાવવા જોઈએ. તો એના વિશેે તમે શું કેશો પ્રોજેક્ટ બનાવવા જોઈએ આપડે?
હમમ હા.
બિલકુલ બિલકુલ એટલે કહી શકાય કે અત્યારે માનવી જે પણ પ્રોજેક્ટ કરી રહ્યો છે તો એ પ્રોજેક્ટમાં અત્યારે દરેક વ્યક્તિ એ સખત અને સખત એ વસ્તુને સમજવી પડશે અને જ્યાં સુધી એ વ્યક્તિ પ્રોજેક્ટ બનાવવા માટે નય સમજે ત્યાં સુધી એને કોલેજમાં પણ ઘણા બધા એવા નુકસાન થશે એટલે મારું એવું માનવું છે કે કોલેજમાં પણ જો ઉપયોગી થઈ શકે એ માટે માનવી એ સખત અને સખત પ્રોજેક્ટ બનાવવા જોઈએ જેનાથી અત્યારે એઆઈ નો ભરપૂર ઉપયોગ કરવો છે જેનાથી અત્યારે તો તમને ખ્યાલ હશે કે એઆઈ ઘણા લોકો છે પણ જનરેટ કરતા હોય છે એટલે દરેક વ્યક્તિ એ એટલે એનો ચુસ્તપણે ઉપયોગ કરવો જોઈએ અને પોતા ની જોબ છે એ ના જાય એના માટે આઈ નો દૂરઉપયોગ પણ ના કરવો જોઇએ માત્ર સખત અને સખત ઉપયોગ કરવો જોઈએ એટલે પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
બરાબર છે મળીશું નવા ટોપિક પર